હેલો
બસ મોટા ભાઈ મજામાં છો તમે કેમ છો
પરીક્ષા
મોટા ભાય ઘણો દિવસ પછી આગે ટેન્શન ઓછું થયું છે.
શું કહ્યું છેલ્લે એક અઠવાડિયાથી બસ વાચવું અને પરીક્ષા આપું જ ચાલતું રહ્યું હતું
હવે થોડો આરામ મળશે તારા પેપર કેવા થયા
મોટા ભાગમાં સારા ગયા વિષયમાં થોડું મુશ્કેલી ભાગ્યું લાગ્યું છે પણ પાસ થઈ જઈશ એવું લાગે છે મને
મારા પણ લગભગ એ વાજ છે છેલ્લું પેપર થોડું કઠિન હતું
હા ઘણા વિદ્યાર્થીઓ એ છેડે કેહતા હતા.
પરીક્ષા પહેલા કેટલાક કલાક વાંચતો હતો
દિવસ ના સાત આઠ કલાક ક્યારેક બધુ પણ જોવ કેવી રિઝલ્ટ આવે
તો આ ભાઈ ખુબ સરસ તું તો આઠ આઠ નવ નવ કલાક વાંચતો હતો હું તો ચાર પાંચ કલાક વાચી શકતો હતો પછી મને નીંદ આવતી
છેલ્લા દિવસોમાં બધાએ વધારે મહેનત કરી હતી.
હા એ તો કરવી જ પડે ને ભાઈ
હા એ હવે પરિણામ ર રહી જોવા જઈએ શું પરિણામ આવે
એ તો સૌથી મુશ્કિલ ભાગ લાગે છે. પરીક્ષા પૂર્ણ થઈ જાય. પછી જો વેકેશનમાં આપડે ત્યાગ થઇ રિઝલ્ટ ની આવે ને ટેન્શન થાય છે કેવું, રિઝલ્ટ આવાનું કેવું પરિણામ આવવાનું એ સૌ થી મુશ્કિલ લાગે છે મને તો ભાઈ
હમ્મ કેવું કેવું પરિણામ મળશે કઈ કોલેજ એમિશન મળશે
હ સાચો કહો છો હવે આગમનમાં એડમિશન વિશે કઈ વિચાર્યું કે?
હા થોડી માહિતી ભેગી કરી છું, કોલેજમાં જવાનું તેમ જોઉં છું કોલેજનો નકશાઓ જોઈ રહ્યો,
સારું સારું, હું પણ અલગ અલગ કોલેજ ના વેબસાાઈટ જોઈ રહ્યો હતો તેના પાછળના દસ સાલ નો પ્લેસમોન્ટ રેકોર્ડ જોઈ રહ્યું હતું, તેમાં કઈ ફેકલ્ટી છે તેનો કયો ડિગ્રી છે તેનું કયું ભળતણ છે, એ પણ જોયું કારણ કે કઈ ફેકલ્ટી આપણને પઢાવાનું છે એ શું પડ્યું છે એ જાણવાનું પણ ખુબ જ જરૂરી છે, અને તને ખબર છે મેં તો દો ચાર કોલેજમાં ફોન પણ કરી નાખ્યું, કે એડમિશન કેવી રીતે થશે અને કેવી કોલેજ છે.
એડમિશન પ્રોસેસ માટે પૂછું હા.
હા હા એડમિશન પ્રોસેસ કેવી રીતે થાય અને તમારા કોલેજમાં કઈ કઈ કોર્સ છે, અ કઈ કોર્સ સારી પડશે અને એના પ્લેસમેન્ટ રેકોર્ડ શું છે, આ બધું.
તારો પ્રયોગ બો પસંદ કરે તો પસંદ છે શું કરવાનું છો, તમે કઈ વિચાર્યું છે, કાંઈ
હા હા મને આર્કિટેક્ચર અને ડિઝાઇન સંબંધિત કોર્સમાં રસ બહુ છે.
સરસ ક્ષેત્રમાં ઘણી સારી કોલેજો છે.
હા પણ એડમિશન પ્રોસેસ સમજવી પડે કારણ કે એનો એડમિશન પ્રોસેસ બઉ કઠિન છે, કારણ કે જો આજ ના બધા લોકો જે છે એ ઇન્જિનયરિંગ એવી રીતે ડિગ્રીમાં જાય છે છે તો એમાં કેવી રીતે એડમિશન થાય એ બધાને ખબર હોય છે, પણ જો જો આર્કિટેકચર છે ને એમાં જેને લાભ લાભ નહી જેને ઈચ્છા હોય છે, કે મને આજ કરવાનું હોય તે જ જાય. તેજ માટે તેમાં જો હા તેમાં જો રિસો સોર્સેસ હોય ને કે મતલબ કેવી રીતે શું થાય, એનું થોડું જાણકારી કમ હોય પછી અ સૌથી સારો ડિગ્રી મને તો આ જ લાગે કેમ કે એમાં જે જેને રસ હોય છે. તે જ જાય છે, કારણ કે કોઈને હદ ખબર નથી ને એન્જિનયરિંગ તો એ બઉ કચરો થઈ ગયો છે.
કયા ડોક્યુમેન્ટ તૈયાર કરી રહ્યું છે,
જો માર્કશીટ આધાર કાર્ડ ફોટોગ્રાફ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને જરૂરી બીજા દસ્તાવેજે મેં એક ફઇલમાં નાખી રાખ્યો છે જેમકે કઈ કોલેજમાં એડમિશન લેવા જઈ તો ઢૂનવાનું નહી થાય કે મારો અ લિવિંગ સર્ટિફિકેટ ક્યાં છે, અને આધાર કાર્ડ ક્યાં છે,
એ તો બહ જ સારું કામ કરે છે ભાઈ હું પણ હું પણ એ બધું એક પાાયનમાં રાખી રાખવા શર કરી દું છે.
સારું એકદમ સારું કામ કર્યું છે, છેલ્લી ઘડીએ શોધવું પડે એના કરતા પહેલા તૈયાર રાખવું જોઈએ,
એકદમ સાચું
અને કાઉન્સેલિંગ વિશે કઈ માહિતી મળી કે
હા પહેલા રજિસ્ટ્રેશન કરવું પડે, પછી મેરિટ પ્રમાણે કોલેજ પસંદ કરવાની, તક મળે
અને પસંદગી પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે, કે નહી ડોક્યુમેન્ટ ક્યાં જઈને વેરિફિકેશન કરવાનું હોય છે
સ્ત્રી ભરવાની શક્યા હોય
લાગે છે કે આખી પ્રક્રિયા થોડા સમયમાં જશે
હા પણ જો માહિતી સમય સમયસર મળી જાય તો સરળ બની જાય
તો હોસ્ટેલમાં રહેવાનો વિચાર કરે છે કે સ્કોલર રહેશે
ક્યાં મળે તેના પર આધાર છે જો દૂર હશે તો હોસ્ટલ નજીક હશે તો ઘરથી રોજ આવું જવું કર
હું પણ આજ વિચારી રહ્યો છું
હોસ્ટેલમાં નવો મિત્રો મળે અને અનુભવ પણ અલગ હોય છે પણ હોસ્ટેલ નો ખર્ચો પણ હો કોલેજ ફીસ પણ બવું
સાચો કહો છો પણ જો ભાઈ મેં તને એક વાત કહેવામાં માંગુ છું કે જો તને જોવા મળે છે કે હોસ્ટેલમાં તારો મિત્ર મળશે અને તને અનુભવ સારો મળશે પણ જો ઘરનું યાદ નહી મળશે ઘર તો ઘરોય છે જયારે પણ ઘર આવે ને તને એક અલગ જ ફિલિંગ હોય છે તે તને હોસ્ટેલમાં નહી મળે મોટા ભાઈ
શરૂઆતમાં તો ઘરની પણ બહુ યાદ આવી સર દૂર હોય તો આપણે હોસ્ટેલમાં જ રહેવું પડશે એનાથી સારું ઓપ્શન આપડે કઈ છે નહી બીજું કોઈ ઓપ્શન છે જ
હા એ વાત તમે મોટાભાઈ બરાબર કીધું કારણ કે જો આપડે કઈ બીજા શહેરમાં કોલેજ મળી જાય તો હો હોસ્ટેલ સિવાય આપણા પાસે કઈ તે નથી તેજ માટે તમે એકદમ સાચું વાત કીધી
છે હ જો રલ ઉપર છે ત્યાં મેટ આવશેઈલેજમાં મળશે અને કોઈ કોલેજ વધારે ગમે છે
હજુ મેં બે ત્રણ કોલેજને શોર્ટલિસ્ટ કરી છે
મે પણલી ઘણી કોલેજ ની ફેકલ્ટી અને કેમ્પસ વિશે માહિતી જોયેલી છે ફેકલ્ટી થી વાત કરી છે કે કેવી કૉલેજ છે ત્યાં જઈને સ્ટુડન્ટ લોકોને સિનિયર સ્ટુડન્ટ જે ભણેલા હતા તેમના થી પૂછ્યો છે પોતાને ને એક્સપીરિયાસ મળી જાય કી કેવી કૉલેજ છે કે જે બધું કૉલેજ છે એ સારી સારી છે મારામાં એમિશન લઈ લે
આજકાલ તો બધુ ઓનલાઈન મળી જાય છે
આ વિદ્યાર્થીઓ ન રિવ્યુ પણ જોઈ શકે છે ત્યાંથી
પરીક્ષા પૂરું થાય પછી શું પ્લાન છે
પછી બીજા કોર્સ ની તૈયારી
હા ઉપર થોડું સ્કિલ ડેવલપમેન્ટ કરવાનું વિચારી રહ્યું છું
કહી સ્કીલ
જો આજકાલ જો એઆઈ નો જમાનો ચાલે છે તો હું સોચું છું કે સોફ્ટવેર કમ્પ્યુટર ના લીધે એઆઈ વિશે જો હું સ્કીલ ડેવલોપ કરું તો એ મને ભવિષ્યમાં કામ આવશે
હા સારું છે ભવિષ્ય માં કામ લાગશેં બધી જગ્યા આજ લાગશે
હા પરિણામ આવે ત્યાં સુધી શું કરશો
એક એ આઈ એપ છે એ બૌ સારું એપ છે
ચાલો ભગવાન થી પ્રાર્થના કરીએ કે આપણા બંને લોકોના સારી કોલેજમાં એડમિશન થઈ જાય અને સારી પરિણામ આવે તો આપણને ટેન્શન નહી થાય
હા ભાઈ એ તો છે ચાલો ચાલો શિવરાત્રી બો રાત થઈ ગઈ
ચાલો માળીએ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ ચાલ